હલો બસ મજામાંમાં જય શ્રી કૃષ્ણ મારો તો અવાજ તમને ક્લિયર આવી રહ્યો છે? હા તમારો અવાજ ક્લિયર આવી રહ્યો છે તો આજે હું તમને મતલબ અત્યારની જે જનરેશન જે યુવા પેઢીઓ મોબાઈલ પર જ પોતાનું જીવન ગુજાર કરે છે અને તેઓ કશું કરતા પણ નથી અને બાહ્ય રમત પણ નથી રમતા તે વિશે હું તમને આજે વાત કરી રિસ્ક તો આ રિ તમે જાણો છો કે અત્યારના બધા છોકરાઓ મોબાઈલમાં પબજી ફ્રી ફાયર જે વી રમતો રમે છે તેઓને એ પણ ખબર નથી હોતી કે મતલબમાં આપણે ક્રિકેટ માં કેટલા ખેલાડીઓ રમે છે કયા કયા ખેલાડીઓ રમે છે અને તેઓની ભૂમિકાઓ શું ભજવે છે તે તે પણ ખબર નથી ક્રિકેટ ન તો છોડો તેમને એ પણ નથી ખબર હોતી કે કબડ્ડીમાં કેટલા પ્લેયર હોય છે હોકીમાં કેટલા પ્લેયર હોય છે ફૂટબોલ માં કેટલા પ્લેયર હોય છે. તેઓ અત્યારના યુવાનો એવું જ માને છે કે તેમનું િયર પબજી માં રીલ્સ બનાવવામાં અને ફ્રી ફાયર રમવા છે પરંતુ એવું નથી જે લોકો સારું કરી રહ્યા છે તેઓ સારું કરી જ રહ્યા છે પરંતુ જે લોકો એવું માને છે કે એમ એમને જોઈને અમે પણ કરીશું અને અમારા પર અમારાથી પણ થઈ જશે તેઓ ખોટું વિચારી રહ્યા છે અત્યારે ન લોકો ઘણા બધા તમે યુવાનો જોય કે તે યુટ્યુબ પર કરિયર બનાવામાં માંગે છે અને ઘણા લોકો તેના કારણે દેવું કરી લે છે અને તેઓ પછી સુસાઈડ કરી લે છે અત્યારના લોકોએ સમજવું જોઈએ કે યુટ્યુબમાં જ કરિયર નથી એમાં જ આપણી લાઈફ નથી પરંતુ આપણે પોતાનું રોજગાર વસાવીએ કશું ધંધો કરીએ કા તો જોબ કરીએ. તેમાં આપણું કરિયર છે પરંતુ અત્યારના લોકો એવું સમજવા જ નથી માંગતા. બધા લોકો યુટ્યુબ પર રીલ્સ બનાવવામાં ઉમડી પડ્યા છે જેના લીધે સરકારી સરકારી કેટલી જગ્યાઓ વેકેન્ટ છે તેઓ સરકારી જોબ માટે પણ એપ્લાય નથી કરી રહ્યા તેઓને એવું જ લાગે છે કે જોબ કરીશું તો કશો નહીં મળે. ઘણા બધા લોકો ટ્રેડિંગ શેર માર્કેટ એ બધું કરી રહ્યા છે પરંતુ એ લોકોને મોબ મોબાઈલની બહારની દુનિયા જ નથી ખબર કે મોબાઈલની બહારની શું દુનિયા છે તેઓ ક્રિકેટ રમવું જોઈએ અને ઘણું બધું કરવું જોઈ તમારે શું મલે છે.
કે એવું બધા ટ્રેડિંગ એ બધા બધા ફસાઈ જાય છે જેમાં તે લોકો શું આવડતું નથી તો ગુસી જાય છે પરંતુ તેઓ તેમાં કઈ જાણતા ન હોવાથી કેટલાક રૂપિયા ડૂબાઈ જાય છે અને દેવામાં જાય છે. તેની વાત એ લોકોના ઘર વાળા ને બી ખબર હોતી નથી તો પછી પછી બધા પૈસા ને એવું બધું લેવા આવે છે ત્યારે ખબર પડે છે આપણે જયારે નાલા હતા ત્યારે સ્કૂલે થી છૂટી ને બાર બાર જ આપણે ક્રિકેટ રમવા એવું બધું જયા કરતા હતા હમણાં ને ઘણા બધા વિદ્યાર્થીઓ સ્કૂલે થી છૂટીને સીધા આવીને મોબાઈલ જ પકડી લેશે આપડે જયારે ત્યારે આપડે સીધા ક્રિકેટ રમવા એવ બધું જતા તે હવે એવી કોઈ પણ રમવા તો તમે ઇન્ટરેસ્ટ ધરાવતા નથી હવે સ્કીપ કર. મોબાઈલ માં જ લાગી રહી છે, રીલ્સ બનાવે છે, પબજી રમે છે, ફ્રી ફાયર રમે છે, એવી બધી બાહ્ય રમતો જેવી આપડે બધી રમતા હતા લખોટી, ફૂટબોલ, હોકી થી માંડીને કબડ્ડી ક્રિકેટ એવું કઈ હવે રમતા નથી તમે શું કેવો છો?
હા તમારી વાત સાચી છે અત્યારના જે નાના છોકરાઓ છે બાળપણમાં અત્યારના . અત્યારના પેરેન્ટ્સ જ નથી સમજી રીયા તેઓ અત્યારનું નાનું બાળક હોય છે ચાર-પાંચ મહિનાનું તેમને પણ ફોન જોવા આપી દે છે યુટ્યુબ પર સોંગ સાંભળવા માટે આપી દે છે અને અત્યારથી જો તેઓ ફોન જોશે તો તેમની આંખો પણ બગડશે અને આગળ જતા તેમને ખબર પણ નહીં રહેશે કે ફોનની બહારની દુનિયા તેઓએ અત્યારના વાલીઓ સમજવું જોઈએ અત્યારના મતલબ જે છોકરાઓ છે તેમને તેઓ ઇન્ડોર ગેમ રમાડે છે પરંતુ તેઓ સમજવું જોઈએ કે છોકરું જો બહાર રમશે તો એને ખબર પડશે. કે બહારનું કેવું છે અને શું છે. જો અત્યારથી જ છોકરું ફોનમાં જ લાગી રહેશે તો પછી એને બારની દુનિયાનું તો કશું ખ દરે ની પડશે કે બહાર શું ચાલે છે અને કેવી રીતે આપણે પૈસા કમાવું જોઈએ અને કેવી રીતે આપણે શું કરવું જોઈએ. જો ફોનમાંથી છોકરું બહાર જ નહી નીકળે તો એને શરીર પણ વિકસિત નઈ થશે અને કંટાળો પણ ખૂબ આવશે બહાર જવાનો. જો આપણે જયારે નાના હતા ત્યારે આપણે નાનપણથી બહાર રમતા હતા જેથી કરીને આપણી રનિંગ પણ ખૂબ સુધરી છે અને આપણે રનિંગ કરીએ તો આપણને પગ પણ એટલા બધા નથી દુખતા. જયારે અત્યારના છોક કરાઓ થોડું ચાલી લેય તો પણ એમના પગ દુખે છે, સાંધા દુ કઈ જેવું થાય છે જો આપણે પહેલેથી રમતા હતા જેથી કરીને આપણે રનિંગ પણ સુધરે છે અ ને જે આપ આપણી સ્કીલ છે બધી એ પણ ડેવલોપ થાય છે આપણે કબડ્ડી રમતા હતા ક્રિકેટ રમ રમતા હતા જેથી કરને ક્રિકેટમાં આપણને કઈ રીતે કયો શોટ કઇ જગ્યાએ પીક મારું જોઈ એ પણ આપણને ખબર પડે છે અત્યારના છોકરાઓને આપણે સિમ્પલ કેચ આપીએ તો પણ તેઓથી નથી પકડાતું કેમ કે તેમને જજમેન્ટ જ નથી આવતું કે દડો ક્યાં પડવાનો છે અને એણે કઈ બાજુ ભાગવાનું છે. અત્યાર ના છોકરાઓ બસ ફોનમાં કઈ જગ્યાએ કયું ટ્રીગર ક્યાં સેટ કરવાનું એ જ બધાને ખબર પડે છે એને તેય કશું ખબર જ નહી પડતી તેઓ જોનાર થન જેવા ગેમિંગ વાળા ને જોઈને તેઓ પ્રેરિત થઈને તેઓને એવું લાગે છે કે અમે પણ આમે જ કરિયર બનાવીશું પણ એવું નથી હોતું અમુક લોકોનું કરિયર તેમાં બને છે પરંતુ બધાનું જ કરિયર તેમાં નથી બનતું ત્યાંના લોકોએ સમજવું જોઈએ કે તેમણે રોજગારી ક્યાંથી મેળવી અને રોજગારી સાથે તેમણે પોતાનું શરીર કઈ રીતે વિકસિત કરવું જોઈએ ઘણા લોકો જીમમાં જાય છે પણ જીમમાં જવાનો કોઈ ફાયદો નથી તેઓ જો બાહ્ય રમત જ નથી રમતા તો પછી જીમમાં જવાનો શું ફાયદો તેઓ બાહ્ય રમત રમે જેથી કરીને તેમના હાડકા મજબૂત થાય અને તેમના પગ મજબૂત થાય તો તેઓ તે સમજવું જોઈએ
હા એ વાત બરાબર છે કે હમણાં બધા મોબાઈલ માં ને એવું ભરાઈ રહી છે હવે અમારા બાજુ વાળાની વાત લઈ લો તે સ્કેફ્ટ ખાલી કમ્પ્યુટર માં અને મોબાઈલ માં જ પબજી રમ્યા કરે છે પછી બીજું તો બીજું કોઈ કરતો નથી અને રમવા પણ આવતો નથી તે ફક્ત મુવી અને બીજું બધી વેબ સિરીઝ જોવામાં પોતાનો ટાઈમ વેસ્ટ કરે છે જ્યાં રમવા આવે છે ત્યા રે પણ એ ફિલ્ડંગમાં એટલો એક્ટિવ દેખાતો નથી જેમાં લાડવો જેવો કેચ પણ તે છોડી દે છે. અને જો તેમને ડાય ના હોય તો બીજા દિવસે રમવા જ આવતો નથી.
એ વાત તમારી સાચી છે જયારે આપણે નાના હતા અને આપણને મોટા વ્યક્તિઓ રમવા લઈ જતા હતા તો આપણને ખાલી ફિલ્ડિંગ કરવા મળે તો એ આપણને એટલી ખુશી થતી હતી કે મને ફિલ્ડિંગ કરવા મળી પરંતુ અત્યારે ના લોકો એવું વિચારી જ નથી રહ્યા કે મને ફિલ્ડિંગ કરવા મળે છે તેનાથી પણ મને શાંતિ મળે છે તેઓ ફિલ્ડિંગ નથી કરતા બેટિંગ પણ નથી કરતા બોલિંગ પણ નથી કરતા અને જો આપણે તેમને ત્રણેય વસ્તુ ના આપીએ તો તેઓ રીસાઈ જાય છે અને પછી બીજા દિવસથી રમવા જ નથી આવતા તેઓને તેમના વાલીઓ એટલા સપોર્ટ કરે છે તેમને બેટો લઈ આપે છે ત્રણ ત્રણ હજાર રૂપિયાની તેમને કીટ લઈ આપે છે તેમને બોલ લાવી આપે છે ઘરના ખુબ સુવિધાઓ આપી રહ્યા છે કે દીકરા તું બહાર જાય ને રમ પરંતુ દીકરાઓ ર મવા જ નથી માંગતો તેને બસ ફોન નેટફ્લિકસ અને એમાં જ ઇન્ટરેસ્ટ છે અને ગેમિંગમાં ઇન્ટરેસ્ટ છે તે કશું કરવા જ નથી માંગતા તેઓએ સમજવું જોઈએ કે આપણે બહારની દુનિયા છે અને આપણા પેરેન્ટ્સ આટલા સપોર્ટ કરી રહ્યા છે તો એઓએ રમવું જોઈએ તમને ખબર છે જયારે આપણે નાના હતા ત્યારે આપણે બેન્ચના સ્કૂલમાં બેન્ચના પાટ ટીયા જે બેંચ ભાંગી ગયેલી હોય સ્કૂલ વાળા કાઢી નાખી હોય તેમાંથી પાટિયા ભાંગીને પણ આપણે રમ તા હતા ક્રિકેટ કારણ કે આપણા પાસે બેટ લેવાના પૈસા નોતા આપણે દસ રૂપિયા નો પ્લાસ્ટિક નો બોલ લાવીને તે પાટિયાથી રમતા હતા અને આપણે ઘર બાજુ પણ વાંસ ના ડા ડા તોડીને તેનાથી આપણે રમતા હતા આપણી પરિસ્થિતિ આપણે જાણતા હતા તો એ આપણે રમતા હતા અને આપણા મ મતલબ આપ પણને બહારની દુનિયાની વધારે મોજ માણતા હતા જ્યારે અત્યારના જે છોકરાઓ છે તેઓ એનિમે છે નેટફ્લિકસ છે. ગૂગલ પ્રાાઈમ છે એમાં જ તેઓ બિઝી રહે છે અને તેઓ બાહ્યની દુનિયા જ નથી જાણતા આ આપણા માટ ટે ગેરફાયદેસર બી છે અને ફાયદો પણ છે પરંતુ ગેરફાયદો તેઓ ફાયદો જોતા જ નથી તેઓ ગેરફાયદા તરફ વધારે ધ્યાન દોર રી છે તમાર શું માનવું છે.
હા તમારી વાત એકદમ બરાબર છે તમને યાદ છે કે આપડે જયારે નાના હતા ત્યારે આપણે સ્કૂલ નો ટ ટાઇમ આઠ વાગે ન રહેતો પણ આપણે ફક્ત રમવા માટે સવારે છ વાગે ઉઠીને સવારે જલ્દી સાડા નાઈ લેતા હતા અને સાત વાગે એટલે સ્કૂલે પહોંચી જતા હતા અને ક્રિકેટ રમતા હતા ત્યારે આપણા પર એ કે વધારે સાધન ભી હોતા નથી આપણા પર બેન્ચના પાટિયા બચી જતા હતા તેથી આપણે બોલ રમતાવતા બધા ભેગા પૈસા ભેગા કરીને પ્લાસ્ટિક નો દસ રૂપિયાનોો બોલ લાવી દરરોજ સવારે જલ્દી આવી વોલબેટ રમતા હતા
એ વાત તમારી સાચી છે આપણે જ શિયાણા બા જલ્દી ઉઠીને કસરત આપણે કસરત નતા કરતા પરંતુ આપણે જલ્દી સ્કૂલમાં જઈને ્ર આપણે કિકેટ રમતા જેથી આપણી કસરત થઈ જતી અને આપણું શરીર થોડું સ્ફૂર્તિલું અને ને આપણું મતલબ વળાંક વાળું શરીર બનતું હતું જેથી કરીને આપણે સ્ટ્રેચિંગ પણ કરી શકીએ અને બધું કરી શકીએ ત્યારે અત્યારના છોકરાઓને તમે સચિંગ કરવા કહો તો તેઓથી સ્ટ્રેચિંગ પણ નથી થતી રનિંગ પણ નથી થતી અને તેઓ ખુબ મતલબ અ ગેરકાયદેસર તરફ તેઓ દોરી રહ્યા છે પોતાનું ધ્યાન તેઓ એવું લાગે છે કે મોબાઈલ ની બહાર કોઈ દુનિયા જ નથી તેઓ બસ મોબાઈલમાં જ પોતાની દુનિયા બનાવવા માંગે છે તેઓ સમજવું જોઈએ કે મોબાઈલની ભાગ પણ એક દુનિયા છે જો આવું ચાલતું રહેશે તો તેઓ સ્ટડી માં પણ વીક થઈ પ્લે ગેમમાં પણ વીક થઈ જશે અને બાહ્ય રમતમાં પણ વીક થઈ જશે તે ધ્યાન દોરવુંઈએ પછી અત્યારના છોકરાઓ બધા પબજી માટે જો ઘરના ના પાડે તો તેઓ સુસાઈડ કરી લે છે અને ઘરનાને ધમકી આપે છે કે જો તમે પીએસ વાયુ અમને નહી અપાવો તો અમે સુસાઈડ કરી લેશું પરંતુ તેઓએ સમજવું જોઈએ કે ઘરનારી પરિસ્થિતિ અત્યારે શું ચાલી રહી છે જો ઘરના પર એટલા પૈસા જ ન હોય કે અત્યારે આ લાવી આપી શકે તો તેઓએ સમજવું જોઈએ કે ઘરના શા માટે ના પાડે છે પરંતુ અત્યારના છોકરાઓ ક એવું સમજવા જ નથી માંગતા અત્યારના છોકરાઓ બસ પેરેન્ટ્સ ને ધમકી આપે છે કે હું સુસાઈડ કરી લઈશ હું આ કરી લઈશ હું તે કરી લઈશ જેથી પેરેન્ટ્સ મજબૂર થઈને લાવી આપ્યા પડે ઘણા પેરેન્ટ્સ મેં એવા જોયા છે જેમની પાસે પૈસા નથી હોતા. તેમનું જેમ તેમ તેઓ આર્થિક ગુજ ગુજારન કરે છે તેઓનું પોતાનું પરંતુ અત્યાર તેઓ પોતાના છોકરા માટે વધારે ઓવર ઓવર ટાઈમ કંપનીમાં તેઓ પોતાના છોકરાની ઈચ્છા પૂરી કરે છે કે મારો છોકરો કોઈ ગલત કદમ ન ઉઠાવેલી પરંતુ તે છોકરો સમજવા જ નથી માંગતો તે છોકરો બસ પોતાની જીદ પર અડી રહેહી છે અને પોતાની જીદનું
હા એકદમ વાત તમારી બરાબર છે હમણાં બધા બધા વિદ્યાર્થીઓમાં પીએસ ફાઈની ખુબ જ ક્રેઝ આવી રહ્યો છે જેમ કે હમણાં પીસ ફ જે સિક્સ વન છે તેની પ્રી ઓર્ડરની પ્રાઇસ સાત હજાર રૂપિયા છે. માંથી તો વાલીઓની અડધા મહિનાની કિંમત જયા કરે છે પણ બધા વિદ્યાર્થીઓ અડધા સમજતા નથી કે એમાં વાલીની પગાર જયા કરે છે તો પણ જીત કરીને વાલી ઉપરથી ગેમ લઈ માંગે છે અને પીએસ ની કિંમત સાઠ હજાર રૂપિયા ચાલે છે પણ તેવું સમજતા નથી કે એટલા માટે આપણે એટલું રમી શકીએ અને પૈસા બચાવી શકીએ એવું કોઈ સમજતા નથી તેઓને ફક્ત પોતાના શોપ મા જોએ છે અને વાલી વિશે વિચારતા જ નથી.
એ વાત તમારી સાચી છે વાલીઓ તેમના છોકરાઓની ટ્યુશનની ફી સ્કૂલની ફી તેમના યુનિફોર્મ તેમના પુસ્તકો ઘણા બધા ખર્ચા કરે છે તે તે ઈમએઆઈ પર તેમને પીએસ ફાઈવ લઈ આપે છે જેથી કરીને ઘર ખર્ચ માટે તેમના પાસે પૈસા નથી બચતા તો એ તેઓ પોતાના છોકરા ની ઈચ્છા પૂરી કરવા માટે મમ્મી અને પા પ્પા બંને તેઓ નોકરી પર જાય છે કે મારો છોકરો ખુશ રહે પરંતુ છોકરો એ સમજવા નથી માંગતો કે મારા મમ્મી પપ્પા મારા માટે આટલું કરી રહ્યા છે તો હું શિક્ષણ બાબતે પણ ધ્યાન દોરું છું તેઓ આખો દિવસ બસ ફોનમાં લાગી રહી છે ગેમ રમે છે તેઓને જો ઘરના વડે તો તેઓ ઘર છોડીને જતા રહે છે અને આવું કરે છે. તે તેમના માટે ખૂબ નુકસાનકારક છે અને તેમના ઘરના કેટલા ટેન્શનમાં રહે તેઓ ઘરના વિશે તો વિચાર તા નથી તેઓ વિચારવું જોઈએ કે મારા ઘરના આવું કેમ કહી રહ્યા છે અને શા માટે કહી રહ્યા છે. આ બાબતે આપણે આગળ વાત કરીશુ.
હા સા